હલો
હ હાલો મિત્ર
નમસ્કાર મિત્ર
હમ નમસ્કાર
કેવું ચાલી રહ્યું છે મજામાં
હમ અમે તો એ મજામાં તમે.
હું પણ એકદમ મજામાં શું વરસાદ કેવો ચાલી રહ્યો છે.
તો હમણાં હમ
મને જાણ મળે કે તમારા વાંસદમાં અને ધરમપુરમાં ઘણો વરસાદ પડ્યો છે.
હા હા તમે જાણ બરાબર છે અમારે ખુબ જ વરસાદના લીધે હું તો હવે ઘરે જ બેઠા છે ને એમ. બેઠેલો છે તો તમે તમારા બાજુ કેવું છે વાતાવરણ
અમાર બાજુ પણ મિત્ર ઠેર ઠેર બધું પાણી જ ભરાઈ ગયું છે જ્યાં જોઈ ત્યાં પાણી જ પાણી છે. અને કેવું ભાત રોપવાનું ચાલી રહ્યું છે.
હા એમ તો હવે પુરું જ જેવું થવાનું છે ને.
એમ તો પાણીનો વરસાદની સાથે સાથે અમે ખુબ જ તૈયારી સાથે એમ તો પીંધી દેલ છે નહી તમે
અમે પણ અત્યારે ચાલુ કર્યો છે અમારે તો વાર લાગશે તો મિત્રો હું એમ કતો હતો કે તમે ખાલી જ બેઠી રહેલા છે તો આપણે એક વિષય પર ચર્ચા કરીએ તો આપણે કયાં વિષય છે ખુબ સરસ વિષય જે મારા મનમાં કેટલા દિવસથી ચાલતું હતો કે આપણે બની જને ચર્ચા કરશું એવું તો આજે ટાઈમ છે તો ચર્ચા કરીએ તો મારો વિષય છે કે જે આપણે ઓનલાઈન શોપ શોપિંગ કરીએ તે એમના વિશે તમારો અનુભવ શું છે થોડું મને તમે જણાવશો
હા જણાવશું. તો મિત્ર તમને ખબર હશે. કયા યુગ છે જે ડિજિટલ ટેકનોલોજી નો યુગ છે. તમને ખબર છે કે ઘણી એવી વસ્તુઓ છે જે આપણે ઘર બેઠા એમ શોપિંગ કરી શકીએ છીએ અને એ વસ્તુ શોપિંગ એટલે પણ એની માહિતી પણ મેળવી શકી છે જેમ કે કપડા છે. બુટ ચમ્પલ કે એમ કોઈ પણ વસ્તુ ઘર બેઠા આપણે ઓનલાઈન મંગાવીશું શકી છીએ તમને ખબર છે કે અ યુગ કે જે એમ આપણે કોઈ પણ વસ્તુ જેમાં જોઈએ તો ઘરની હોય કે પછી
કોઈ પણ જાતની આરામથી અને ટૂંકા સમયમાં આપણે મેળવી જ શકીએ હોય છે જેમાં તમને જે ઓનલાઈન વિષય કે જે હો આપને ફ્લિપકાર્ટ સે ફેસબુક કાર્ડ સે, મિશો સે, એમેઝોન સે જેવી પોવાડિયાતને સરળતાથી એમાં જોઈ લે. મંગાવી શકીએ સે. તમને ખબર જ છે કે આધુનિક યુગમાં ઇન્ટરનેટ ના કારણે સ્માર્ટફોન છે. ઇ એનો તો ઉપયોગ કરે ને ઓનલાઈન શોપિંગ આપણને જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ચુક્યો છે. તમને ખબર છે કે બેઠા બેઠા આપણને કપડાં છે જે મોબાઈલ, પુસ્તકો છે, ઇલેક્ટ્રોનિક્સ, કરિયાણુ કે પછી અન્ય કોઈ વસ્તુ જે ખરીદી શક્તિ ઓનલાઈન શોપિંગ માટે મહત્વપૂર્ણ બચાવ થઈ રહ્યો છે. તમને ખબર જ છે કે મોબાઈલમાં આપણે જોઈને ઘણી એક માહિતી લેતા હોય છે. અને એમાં પ્રશ્ન કરી રહ્યા હોય છે કે આ વસ્તુ છે એના વિશે તે ઘણી માહિતી આપણને ટૂંક સમયમાં સમજી પણ લઈએ છે અને બીજાને પણ મહત્વપૂર્ણ એમના મુદ્દા હોય છે એની મદદ બીજાને પણ શેર કરતા હોઈએ છે કે આમાં આવું આવતું છે. ફાયદાકારક છે. અને એ જોતા જ હોય છે. તો મિત્રો જે ઓ તમને જે ઓનલાઈન શોપિંગ એના વિશે
એ વિગતવાર માહિતી આપ ઇમેલ આઈડી આપને કોઈ પણ જાતના કપડા હોય કે પછી કોઈ વસ્તુ ખરીદવાની હોય તો આપણે બધા પર મજો થાય છે કે રસોડા માટે આ વસ્તુ છે તો રસોડા ની વસ્તુઓ પણ આવી શકે છે. અને કપ કપડા પહેરવા કે પછી કોઈ પણ એવી નવી ટકી હોય છે. અને આપણે પરિવારના એક એટલે કે એક જગ્યાથી બીજી જગ્યાથી વસ્તુ આપણે સરળતાથી મેળવી શકીએ છીએ અને પહેલાના સમયમાં એવા જે આપણેા વડીલ વડીલો હતા. એ એવા સેવાઓનો અનુભવ જ ન હતા.
અને એ જે વસ્તુ હોય છે એ ને વિશે એ કોઈ પણ જાતનું કોઈ ચોક્કસ મુદ્દાઓ કે એના વિશે કોઈ પણ માહિતી આવતી હોય તો એ એવા વ્યક્તિઓ હતા, એ પહેલાના જમા જમાના માં એ દૂરની જગ્યાથી જઈને એટલે કે બજારમાં જઈને બધી વસ્તુઓ બધા વ્યક્તિઓ જઈ હો દોસ્તથી જઈ હો એ વસ્તુ લાવતા હતા, આજે એવું બનતું નથી. ઘર બેઠા એટલે એ ઓર્ડર કરવામાં આવે છે પછી એક અઠવાડિયા પછી જયારે એ ડીલવરી બોય આવે છે. ત્યારે એ બધી વસ્તુ તો એ પોતાની સાથે લઈને બધા પરિવારોને આખા હોસિયાર ને જો ધારું કોઈ પણ એવી વસ્તુ ભાગ્ય જ જોવા મળે પણ છતાં પણ જે વસ્તુઓ માગવા આવે છે તો તેમાંથી કોઈ નુકસાનદાયક વસ્તુઓ તો નીકળતી જાય છે તો જે એક ચલાવનાર એટલે કે મ શોષ તો તે એમાંથી કોઈ પણ વસ્તુઓ મોટા ભાગે એ તો ન બન હોય પણ જો નુકસાન બનેલું હોય તો એમાં એમ સમય નક્કી હ છે આ વસ્તુ છે તો તમે રિફ્લેસ કે પી કોઈ એને પાછી રિટર્ન આપવામાં આવે તો એ પછી બદલીને એના માટે પૈસા આપી શકી કે પછી કોઈ નવી વસ્તુ ખરીદી પણ શકે છેું એના માટે માંનગી ખૂબ જ જાણી તો બની રહી હ છે અને તમને ખબર છે કે આ યુગમાં કેટલીક સિદ્ધિ રાખવા માટે
હ
નીયતા વેબસાઇટ પરથી જ ખરીદી કરવી અને ગ્રાહકો પ્રતિ ભાવો વાંચવા પુસ્તકો વાચવી અને અને ગુણવતા જોઈને જ રેટિંગ કરવ અને એ નીતિ પણ તપાસવી જ જરૂરી છે ત સોપિંગ એ લોકોને ખુબ જ વધુ સરળ અને સર્જનાત્મક બનાવ્યું છે તમને ખબર એજ સમજદારી અને સાવચેતી માટે ઉપ કરવામાં આવશે અને સમય પૈસાની મહેનત બચત તો થતું જ છે પણ સાથે સાથે ખુબ જ અનુભવ અને આનંદ અને લોકપ્રિય વસ્તુઓનો ખૂબ જ જાણીતી થઈ છે અને આપણે એના વિશે જાણતા જ હશે કે હમ આ ઓનલાઈન શોપિંગ એ આજે સુરક્ષિત ચૂકવણી અને અનેક સુવિધાઓ મળતી છે અને આ સેવાનું છે જે આજે આપનું એના વિશે જાણ બની જ રહ્યા છે જેમાં નેટ બેન્કિંગ છે કે ઓનલાઈન ડિલવરી જેવી કોઈ પણ પસલ ના તો એમાં આપને માહિતી તો તમે વિશે કોઈ પણ માી કે બનાવ બન્યો હોય તો મને થોડું જણાવી શકો હતો
હા મિત્રો તમે જે કહ્યું એકદમ તદ્દન સાચી વાત છે એ કોઈ પણ વસ્તુ આપણેે મંગાવી તો એને આવતાજે એક એક અઠવાડયે જેટલો સમય લાગે છે પરંતુ મિત્ર આનમાં કેટલીક મર્યાદાઓ પણ મને લાગે છે જેમ કે મિત્ર આપણને કોઈ વસ્તુની અર્જન્ટ જરૂર હોય તો તે આપણે ઓનલાઈન ના મગાવી શકીએ એ તે આપણે દુકાનમાંથી જ ખરીદવા પડે કારણ કે જો આપણે ઓનલાઈન મંગાવવા જોઈએ તો પછી એ વસ્તુને આવતા ટાઈમ લાગે ને તો એ મને લાગે કે એક એનો ગેરફાયદો છે બીજું એ કે મિત્ર પેલી વખત થોડી કઈ તૂટેલી વસ્તુ કે એમ તેમમ આવ્યું તો આપણે એને પેલી વાર રિપ્લેસ કરી દે પરંતુ બીજી આવ્યું અને પાછું જો તૂટેલું આવે તો એ મિત્ર જો મને કનો મોટો એવું લાગે કે જે ઘણો ન ટાઈમ લે છે ને ખુબ ને મિત્રો તમે કહ્યું એવું કે હવે તો ઓનલાઈન બધું જ મળે છે ખાવાનું પણ ઓનલાઈન હોય છે જેમ કે લાપીનો પીઝા છે પછી જે ડોમિનોસ છે કેફસી છે પછી આપણું બજ પ્રખ્યાત બ્લિંકડ બ્લન્કેટમાં તો મિત્ર ફળ છે શાકભાજી છે પાલેજી બિસ્કીિટ વેફ ટોફી ચોકલેટ બધું છે મિત્ર આજકાલ જોવા જએ તો તમામે એ તમામસ્ સ્તુ જે પણ છે કપડા થી લઈને ખાવા પીવાની બધી જ વસ્તુ આપણને ઓનલાઈન ઉપલબ્ધ છે તો મિત્ર ઓનલાઈન શોપિંગ ન એક કું છે કે માણસે વધારે સમય બગડતો નથી અને તે માત્ર મોબાઈલ દ્વારા ખરીદી કરીને તેને બહાર જોવા પડતું નથી કે દુકાને જવા પડતું નથી એને ટ્રાવેલ ઓપોર્ચનિટી ડિલિવરી બોય આવે છે અને ઘરે બધું સામાન આપી જાય છે એ ખુબ સારું છે અને તમે કહ્યું એવું કે ઓનલાઈન માં આપડે જો તો એના જે લેવડ દેવડની રપ છે એમાં પણ ખુબ સારું કારણ કે આપડણે દુકાનમાં જઈએ તો તે દુકાનદાર આપણને આપણી જોડે છેતરપિંડી કરીને વધારે પૈસા લઈ લે પરંતુ જે ઓનલાઈન શોપિંગ છે એમાં એક મૂળ ફિક્સ ભાવ હોય છે પ્રકારની છેતરપિંડી થતી નથી તો મિત્ર જે માર ઓનલાઈન ન જે અનુભવ છે તમને કે કે મેં એક વાર કપડા મંગાયેલા હતા તો એ થોડુંક ફાટેલું હતું તો મેં એને પાછું આપી દીધું અને પાછું બીજી વાર એમને મને જે કપડું આપ્યું હતું તે ખુબ સારું હતું એટલે મારે અમત મુજબ તો શોપિંગ ખુબ સારું છે તમને કેવું લાગે સારું છે કે
હા ખુબ જ સારું છે
હ મિત્રો એ તો ઓનલાઈનને શોપિંગ જ્યાંથી આવ છે ત્યાંથી ખુબ સમય પણ બચે છે તો મિત્ર હવે આપણે ચર્ચા ને પૂર્ણ કરીએ